હલો.
હલો.
કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ બરાબર હો આજે તો મને વિચાર હતો કે હું આજે નંદિનીને કોલ કરું. કારણ કે આજકાલ છે ને મને ઝાડપાન વાવવાનો બહુ શોખ જાગ્યો છે મારા દીકરાને તો અતિશય શોખ છે પણ હવે મને પણ શોખ જાગ્યો છે તો મને એમ થયું કે હું એ પણ તમારી સાથે આ બાબતે વાતચીત કરું કે ભાઈ તમને કેવો શોખ છે કાક થોડું ઘણું તમારી પા પાસેથી જાણું.
હા. હા સાચી વાત છે મને પણ થોડો ઘણો શોખ છે ઝડપાનનો અને હું પણ હમણાં થોડા ઘણું મારું શોખ વિકસાવવાની હું પ્રયત્ન કરું છું કે મને પણ થોડી ઘણી વધારે જાણકારી મળે
હા.
તમે તમારા ઘરમાં કયા કયા વૃક્ષ રાખ્યા છે.
અમે મારા દીકરાને છે ને હમણાં એડેનીયમનો બઉ શોખ જાગ્યો છે તો લગભગ સાઈઠ સીતેેર જેટલા તો એણે એડેનિયમ ના રોપા લઈને એને ડેવલોપ કરે છે ઈ.
અને અ સ્નેક પ્લાન્ટ છે ઝેડ. પ્લાન્ટ છે તુલસી, બીલીપત્ર, આસો પાલવ કેટલા જાત જાતના મને એના નામે બહુ યાદ નથી ગુલાબ તો હોય જ ગુલાબ જાસુ તો ઈતો આપણે હોય જ શોખ છે બારમાસી અને બીજા પણ ઘણા બધા છે પણ હવે મને એના બહુ નામ નથી આવડતા એમ ઈન્ડોર પ્લાન્ટ આઉટડોર પ્લાન્ટ બધા બહુ છે એમ છોકરા એ બહુ વસાવ્યા છે ને હું એને આમ થોડીક એને મદદ કરું કે અ આપડે આમ આપણા ઘર આપણું ઘર અને આપણું ફળિયું જીવંત રહેને પાણી આપવું એ એને અ ખ સમયે સમયે ખાતર આપવું એટલે આમ જેને કહીને બહુ મજા આવે છ છેને વૃક્ષોનું તો તને તો ખબર જ છે કે કેટલું બધું મહત્વ છે વૃક્ષો ના હોય ને તો વરસાદ પણ ના આવે એમ એટલે વૃક્ષોનું તો આપ પણે વાવવું એ જોઈએ અને એનું જતન પણ કરવું જોઈએ.
હા સાચી વાત છે. અને વૃક્ષો સાથે આપડે એટલો ઘણી વાર તો પ્રેમ થઇ જાય કે આપડે એમ જ સમજીયે કે ઈ આપણું મિત્ર જ છે એટલે આપણે એની સાથે એટલી વાતચીત કરીએ અને જેમ આપડે ખોરાક ખાઈએ છીએ એમ એને પણ ખોરાક અને પાણી ની જરૂર હોય એટલે એને પણ નિયમિતપણે આપણે એને ખાતર અને પાણી આપીયે અને મારા ઘરે તો ઝેડ પ્લાન્ટ લીમડો બારમાસી એવા બધા થોડા ઘણા ઝાડ છે સ્નેક પ્લાન્ટ પણ છે મારા ઘરે
અરે વાહ. સ્નેક પ્લાન્ટ તો તમને ખ્યાલ જ હશે કે એનાથી આપડણે ઓક્સિજન ભર ભરપૂર પ્રમાણમાં મળે છે, તમે ઘરમાં રાખી શકો એને બારે રાખી શકો. એને કારણે બહુ જ ફાયદો થાય છે, સ્નેક પ્લાન્ટને કારણે તો.
એટલે અમારે સ્નેક પ્લાન્ટ તો બહુ જ ઘણા છે, અમારે ઉપર રૂમ છે, એમાં પણ છે. અગાસી માં નીચે ચારે કોર સ્નેક પ્લાન્ટ લગભગ સીતેર- એનસી રોપાતો અમારે સ્નેક પ્લાન્ટ ના છે, એમ એટલે તમે છે, ને સ્નેક પ્લાન્ટ ખરે રાખજો ઘરમાં બારે બહુ સારું રહેશે એનાથી.
હા, સાચી વાત છે. મારા ઘરે પણ સ્નેક પ્લાન્ટ છે, અને એમે કીધું કે ઓક્સિજન એનાથી બવ સારું મળે છે. અને આપણું વાતાવરણ પણ શુદ્ધ થાય છે, સ્નેક પ્લાન્ટથી.
હા. ખરેખર બહુ સારું પડે છે, અને અને મે તો છે, ને મારા ઘર ની આસપાસ ગરમાળો વાવ્યો છે, ગરમાળો તો કેવો છે, ઔષધિ ની રીતે પણ સાર છે, આપણને એનાથી ગરમાળાથી પેટને તકલીફો દૂર થાય પેટમાં ઠંડક મળે એટલે ગરમાળાનું વૃક્ષ સારું છે. પછી લીમડા વાવ્યા છે, આસપાસ ગુલમહોર છે, કે જેને કારણે આપણું ઘર છે, ને આંગણું ચહકતું રે પક્ષીઓ આવે આપણા ઝાળ ને છાયા મળે આપણે છાંયો મળે, રસ્તે આવતા વટે માર્ગોને પણ છાયો મળે. કાળઝાળ ગરમીમાં વૃક્ષોને કારણે બહુ જ સારું પડે છે.
હા. સાચી વાત છે, અને અમુક તો એટલા બધા શાકભાજીને જો જમીન હોય હોય આપણા ઘરમાં તો સરસ કે કાકડી છે, કારેલા, ભીંડા, દૂધી એવા અમુક જેની વેલ થતી હોય એવા તો શાકભાજી એટલા સરસ થાય છે. ઘરમાં જમીન હોય ને તો બહુ સરસ થાય છે, અને કુંડ અંડામાં પણ નાના નાના થોડાક થોડાક આપણે જો વાવ્યા હોય છોડ તો બહુ જ સારું પડે છે.
હા, ઓ તો વાત સાચી છે. આા તમે મને આઈડિયા સારો આપ્યો હમણાં જો પાછી કેવી કે વરસાદની સીઝન ચાલુ છે. તો મને એ વિચાર આવે છે. કે હું પણ આવા આવા નાખી દઉં કાકડી ને એ ટમેટા છે, મરચાં છે, રીંગડા છે. એવા એવા બધી વસ્તુઓ થાય ઘરની અંદર કોથમીર, મીઠો લીમડો તો હોય જ લગભગ દરેક ના ઘરમાં તો હોય જ છે, પણ અમારે કેવું છે જમીન નથી. એટલે હું આમ પ્રયત્ન કરું છું ના પણ મારે ખબર ન ઝાડપાન ટકતા નથી તો એના વિશે શું કરું? મને ક્યા માહિતી મેળ મેળવી આપજો કે તો હું એ પ્રમાણે એની વાવણી કરીશ.
હા ચોક્કસ એમાં એવું છે, ઘણા એમ પણ કે છે કે થોડીક દવા અને એનામાં ખાતર સાથે આપણે મિક્સ કરીને નાખીએ ને તો જીવાત પણ ઓછી થાય છે.
હા.
થડ ને પણ રક્ષણ મળે છે. ઘણી વાર આપડે બધું ખાતર માં ધારો કે ચા હોય એને ધોઈને નાખતા હોય અથવા શાકભાજી હોય એને ધોઈને નાખતા હોય તો ઘણી વાર કીડીને અથવા નાની નાની જીણી કોઈ જીવાત તો ઈ બહ ચડ જતી હોય છે, છોડમાંને તો ઈ પણ આપડા છોડને નુકસાન કરે તો એના માટે ઘણી બધી એવી દવાઓ આવતી હોય છે. જ્યાં આપ આપું આ ખાતર હોય એની સાથે મિક્સ કરીને નાખી શકીએ એમ.
હા, બરા એ સાચી વાત છે, અમારો માળી છે ને એને એમ કીધું કે તમારે જી વાત થાય ને તો લીંબોળી નું તેલ પાણીમાં નાખી અને સ્પ્રે કરવાનું એટલે હવે અત્યારે કેવી છે બીજી જંતુનાશક દવાઓ આપણે નાખીએને ઝડપાનમાં તો ઈ નુ નુકસાન કરે પણ જયારે લીંબોળનું તેલ કેવું છે એ આપણને સામે આરોગ્ય પણ આપે ઝાડનું તો રક્ષણ કરે સાથે સાથે આપણું પણ રક્ષણ કરે એટલે
એટલે મને ઈ સારો વિચાર આઈડિયા લાગે છે કે ના ઈ કરવું જોઈ આપણે એમ
હા સાચી વાત છે અને ઈ કરીએ એટલે આપણા ઝાડને પણ રક્ષણ મળે
હા એટલે એવ હમ્મ
અમે પણ હમણાં એક નવું પામ ટ્રી કરીને ઘરમાં લઈ આવ્યા છીએ તો ઈ પણ એટલું સરસ ઓક્સિજન આપે છે વાતાવરણ શુદ્ધ થાય છે એટલે અમે આ પેલી વાર લીધું પણ બહુ સારું છે ઈ છોડ
એટલે હવે ટકી જાય છે તમારે
હા મને વાંધો નથી આવતો ઈ અ ઘરમાં રાખવાનું જ છે અને વાતા વરન સારું થાય આપે જે સ્નેક પ્લાન્ટ જેવું હોય એવું જ છે પણ બ સરસ છે એ છોડ
હમ્મ હમ્મ હમ્મ તો તો સારું કેવાય હું પણ લઈ આવીશ ઈ તો સારું પડે ને
હા સાચી વાત છે અને બીજા ઘણા બધા રીધી સીધી એવા પણ છે કંકુ ચોખા પણ અમે લીધા હતા પણ કંકુ ચોખા ખબર નઈ અમારા અમ રહ્યા થયા નહી બહ આમ બગડી ગયા હવે ખબર નઈ બહ ગરમી પડતી હશે એના કારણે કે કેમ ખબર નહી
અરે લે એના વિશે તો હું તમને માહિતી આપું કે કંકુ ચોખા છે ને એમાં તમારે ધારો કે સુકાઈ ગયા હોય ને તો સુકાઈ ગયા એમ માનીને તમે એને કાઢી ના નાખતા પણ એની આખી એક ગાંઠ તો હોય છે નીચે તો તમે છે ને તેને બીજા કુંડામાં શિફ્ટ કર નાખ જો એ તમે જોશો ને તો એની અંદર થી પાંચ સાત ગાંઠ નીકળશે તો અલગ અલગ કુંડામાં નાખજો અને ખાતર પાણી નાખજો એટલે તમારા કંકુ ચોખા ફરીથી થઈ જશે પાછા
હા આ સારું કીધું આપડણે વૃક્ષનો શોખ હોય ને તો મજા આવે આવી રીતે વાત કરવાની કઈક નવું જાણવા મળે
હા ખરે ખર હો એટલે અમારા ગ્રુપમાં છે ને ઈ એક રુચાબેન કરીને છે એને બહુ જ ઝાડપાનનો શોખ છે તો ઈ મને અલગ અલગ માહિતી આવી આવી આપતા હોય છે તો મને કંકુ ચોખાની માહિતી એની પાસેથી મળી કે તમારે ઈ એક વાર તમે એની ખરીદી કરી લિયોને ને પછી તમારે બીજી વાર એની ખરીદી નથી કરી વી પડતી એમાંથી ને એમાંથી સ્નેક પ્લાન્ટ કેમ આપણે કરીએ છીએ એકમાંથી બીજા થ્યા કરતા હોય એડેનિયમમાં પણ એવું છે તો આમાં પણ એવું જ છે એમ એટલે હવે ઈ સરસ થઈ જાશે કરજો એવી રીતે
ચોક્કસ ટ્રાય કરીશ અને આપડે ઘણાના ઘરમાં ગયા હોય ને તો એ લોકો તો કુંડા પણ એટલા સરસ સજાવે છે ને કે આપણે જોઈને એટલી મજા આવે કે અરે વાહ તો કુંડા બહુ જ સરસ છે ડેકોરેટિવ હોય એ લોકો ના કુંડા અને બહુ જ જોવાની મજા આવે કોઈ આવે ને તો તરત આમ આકર્ષિત થઈ જાય કે વાહ આ લોકો તો કેટલું સરસ સુો સોબંધ કરિયુ છે
હા હા ઈ સારું છે એમ કે તેલના ડબ્બા હોય છે પછી આપડી કેવી કલરની અલગ ટાઈપની ડોલ હોય અ માટલા તૂટી ગયેલા હોય તો એમાં એ લોકો અલગ અલગ ડિઝઇન કરીને એટલું સરસ વાવતા હોય છે ને કે મજા આવે એમ અને કદાચ તમને ઓઝે પલા વિશે ખ્યાલ હશે કે એનો તમે અલગ અલગ આકાર આપી શકો છો અને ઘરમાં પણ ત ત રાખી શકો અને એને બારે પણ રાખી શકો પણ એક સરસ આવે છે ઝેર રાત પ
હા સાચી વાત છે અમારા ઘરે છે ટ પ્લાન્ટ એટલે એનો આકાર તો હજ સુધી મેં નથી આપ્યો જો પણ અમારા ઘરે છે એટલે હવે હું એને આકાર આપવાની ટ્રાય કરીશ અને આપડે કેવું ઝાડપાન હોય તો એકલું ના લાગે ઝાડપાન એમ થાય કે એ આપડા મિત્ર જ છે આપણે એની સાથે વાતચીત ને બધું કરી શકીએ એમ
હા ઓ ખરેખર સાચી વાત છે આપડી એકલતા ને દૂર કરે છે જાડ આપણે સવારે ઉઠી સવારથી રાત સુધી માં એની સાથે રહી તો કેટલો ફ્રેશ થઈ જાય છે.
હા સાવ સાચી વાત છે.
સારું સારું આજે ઘણો તમારો ટાઈમ લીધો અને જાણકારી પણ સારી મળી અને ખુબ જ મજા આવી છે આવજો
આવજો